હલો હા બોલો.
કેવું ચાલે.
બસ સારું છે. વાતાવરણ આટલું સારું છે. ને તો એવું થાય કયા ફરવા જઈએ.
હા યાર આજે બી આખો દિવસ વરસાદ હતો. મેં કીધું કઈક ટ્રેક ટ્રેકિંગ પર જઈએ.
હા હા આમ મસ્ત એવો પહાડ જેવો એવો વિ વિસ્તાર હોયને તો ફરવા જવાની મજા આવે.
હા ગ્રીનરી હોય ને એવી જગ્યા જગ્યે સારું લાગે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાય. હું કેટલા ટાઈમ થી વિચારું છું. બધા કે વરસાદમાં કે સેફ નહી એવું શું કે છે. બધા બાકી એ જગ્યા જગ્યા સારી છે. મેં છે ને એક વ્લોગમાં જોયું તું યુટ્યુબ પર એમાં સ્ટાર્ટિંગ થી લઈને બતાવ તું કે આવી આવી જગ્યા છે. ને ત્યાં અહીંયા જવાય આવું આવું હોય છે. એવું બધું બતાય્યું હતું. એમાં અને એમાં બૂલ બુલયા બી હતો પેલો ખબર. તારક મહેતા ડિઝનીલેન્ડ માં બતાવયો તો પેલું, ગ્રીન એકદમ ઘાસ વાળો. ભૂલ બુલે તો એવું જ છે સેમ ત્યાં પણ મોટું છે એનાથી,
ઓકે મજા
હા, એટલે મજા આવે એમ, આવા વાતાવરણમાં ત્યાં ફરવાની.
આમ ઠંડુ વાત વાતાવરણ છે ને એટલે ફરવાનું ગમે લીલોતરી વાળી જગ્યાએ.
હમ્મ. પછી મુંબઈ સાઈડ છે ને પેલું માથેરન ખબર છે?
હા, હા, માથેરન.
એ બી સારી જગ્યા છે, ત્યાં આગળ છે ને, ટ્રેન ટોય ટ્રેન કરીને છે, એમાં કઈક લોકો ફર હોય છે, પછી. એમાં મોસ્ટલી ગ્રીનરી ને એવું ચાલવાનું વધાર છે. ગ્રુપમાં જઈએ ને તો મજા આવે.
જવા જેવું છે, અત્યારે આમ. ફરવા આવી બધી જગ્યાએ સાપુતારા છે, માથેરો છે, આવું બધું. કે એન્જોય બી થાય, અને. મૂડ સારું થાય થોડું, રોજના રૂટીનથી.
હા, ગ્રુપમાં જવાયને પણ કોઈ આવા બી રેડી થવું જોઈએ ને.
હા, એજ પછી આવા ટાઈમે કાબુ પછી, પાવાગઢ આવી જગ્યા. કે બી સારી લાગે ફરવાની.
હા, પાવાગઢનો મેં એક વિડિયો જોયો હતો, વરસાદમાં તો એવું. પાણી પડેને ભાઈ બોજ બીક.
ઝરણા જેવું પાણી પડે દાદરા પરથી.
હા, એજ અને કશું દેખાયની. ધુમ્મસ એવું બધું હતું.
જ અવે આવાજ ટાઈમે જવાની.
હમ્મ, પછી.
રિસ્ક લઈન જઈએ તો જ ફરવાની બી મજા આવે.
હા, એતો છે, પછી છે ને એક. મહારાષ્ટ્રમાં બીજું એક માલસેજ ઘાટી એવું કરીને બી છે. ત્યાં બી જવા જેવું છે, પછી મેઘાલય છે ને. ખબર એ એ બી બહુ ગ્રીનરી વાળી જગ્યા છે. ત્યાં એક. એક નદી છે ને એમાં એકદમ ચોખ્ખું પાણી આપડા આરપાર નીચે પ પથર બી જોઈ શકે એટલું ક્લીન. હા, એવું હતું, ત્યાં એવું સાંભળ્યું છે મેં.
બરાબર, જવાય આવી બધી જગ્યાએ. ત્યાંરે ચોખ્ખું હોય ને.
છે યાર પણ કેમનું જવાનું.
એજ બધા ભેગા. થાય ને ગ્રુપ માં જવાની મજા આવે, પેલું પેકેજ નહી હોતા? કે આટલા દિવસમાં આટલું પેકેજ હોય છે.
હ
આઠ નવ દિવસ હોય, પછી રાત હોય, એ રીતે એવા પેકેજમાં જવાની મ જા આવે, અને ટુ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ બી લઇ જતા હોય છે ને. કંપનીઓ એવી હોય છે, ટ્રાવેલ્સ વાળા
હમ્મ, એવી રીતે જવાય.
એમાં બી જવાય.
અમારા હોસ્પિટલમાં છે ને એક અંકલ હતા ને તો એ કઈ એ જે શોપ છે ને મેડિકલ સ્ટોર ત્યાંના સેઠ છે. તેવાય કેતા હતા કે મારા દર વર્ષ નું ફિક્સ જ છે કે વર્ષમાં એક વારતા આઉટ ઓફ કન્ટ્રી ટ્રીપ મારવાની છે. ફેમિલી જોડે
કરે જ છે કેટલાય લોકો પૈસા વાળા હોય ને કરે જ છે, આવી રીતના ટ્રીપ
હમ્મ તો કે દર વર્ષે હું કોઈ નવી કન્ટ્રીમાં જાઉં છું ફરવા મેં કીધું કેટલો હારો યાર કેટલી મજા આવે.
દર વર્ષ તોય ગુજરાતી બહાર નહી જવાનુ તો
નડિયાદ ની બહાર ની સાથે એમ કે
હે એ છે
એજ તો પછી છે ને એક બીજા ભયા આયા તાને તો કે એમની વાઈફને કઈક ચેક કરાવતું ને તો કે ડિપ્રેશન છે. એવું બધું કે તો ડોક્ટર કે-કે એમને તો કઈ જ તકલીફ નહી હા તો ડોક્ટરકે કે કશી તકલીફ નહી કે તમારા મનનો વેમ છે. તો બીજા અંકલ જતા હતા ને એમને મસ્તી મજાક ઉડાવતા હતા. કે તમે તમેજ કે લમણાં લેતા હશો તમારી ભાઈ જોડે એટલ એવું બધું થાય છે કે હવે. તો ફરવા બરવા લઈ જાવ કેવો રસ્તો કાતો બાર મુવી જોવા લઈ જાવ કાતો કોઈ નવી જગ્યા ફરવા લઈ જાવ તોકે દિમાગ ફ્રેશ થાય. એમનું
હમ્મ વાવ સરસ બાનુ મલી ગયું એક ફરવાનું
તોકે અને અમે લોકો ક્યાંક જવાનું નક્કી કરેને તો કે એ તો આવે અમે લોકો પણ કે જોડે એની બેનને બોલાઈ લેકે તોકે એને એની બેન વાતો કર્યા કરે ને મારે કે એમનેમ બેહી રેવાનું કે
એવું થાય છે ને કેટલે જ હું ફરવા નઈ લઈ જતો
પછી પંદરદી ડિપ્રેશન આવે હ હ ખરેખર પણ આમ વરસમાં કે એવું ફરવા જવું જ જોઈએ, ટ્રીપ તો આમ આખું વરસ સારું જાય
એજ યાર વરસમાં એકાદ વા તો કઈક જવાય ને
અને પછી આમ કામ કરવાની ભી મજા આવે આખું વરસ કે હા ભાઈ ચલો આ ટાઈમ તો આપડે ફરવા જઈશું પેલા કામ કરી લે પછી ફરવા જઈશું એવું
એજ માઈન્ડ ફ્રેશ થાય ને તો કામમાં ભી મજા આવે.
એ જ
બધા કઝિન્સ ભેગા થઈને જઈએે ને તો, બહુ મજા આવે એમ
હ.. જોઈએ ગુપમાં વાત કરી જોઈશું, નક્કી થાય તો જવાય
હા, બાકી તો આપડુ મલવાનું ભી નઇ થત કોઈ નુ લગન એવું હોય ત્યારે જ મળીએ. બાકી એમ નેમ તો કોઈ ફ્રી જ નહી હોતું, બાકી પેલા તો ખબર આપડે બધા ભેગા થયા તા
થતા, હવે તો એય બંધ ગયું છે.
એજ તો, તો એક અહીંયા હોય તો બીજું બહાર ગયું હોય, બીજા કોઈ ના ઘેરે એવું બધું
પણ આ તો વેકેશનમાં એ બધાને ઇન્ટર્નશીપ ચાલતી હોય, કોકની એક્ઝામ ચાલ તી હોય.
હા એજ, અવ બધા મોટા થઈ ગયા તો
કોલેજમાં આયા પછી આવું બધું વધી ગયું છે, કે આ ઇન્ટર્નશીપ ચાલતી હોય એક્ઝામ હોય કશુંક, કઈક ને કઈક ચાલતું જ રહેતું હોય, એટલે
એજ તો.. હવે, મારે બી આવતા વર્ષે કઈક હોસ્પિટલમાં કે ક્યાંક ઇન્ટર્નશીપ ફરી કરવાની આવશે.
હા
અત્યાર ચાલુ જ છે, તો બી આવતા વર્ષે ફરીથી આવશે, કઈક એક્ઝામ પછી
અમારે એવું જ છે, દિવાળી પછી આઈટી કંપની શોધવાની છે. કોલેજ વાળા તો પ્રિફર નહી કરે, મતલબ હશે તો એ મની જોડે કહેશે એ લોકો પણ કોલેજ માંથી નહી થતી, એમ
તો એ લોકો સજેસ્ટ નહી કરતા કે શોધીને નહી આપતા
એ.. ના, એ લોકો નહી સોધતા એ લોકો એવું કે.. કે, ફે તમારા એ હોય ને સિનિયર હોય પછી બીજા તમારા ઓળખીતા હોય.
હા
કોન્ટેક્ટ રાખવાનો કે એમ
તો તમને કોલેજ માં એવું કઈ લેટર આપે છે કે, અમારા સ્ટુડન્ટને અહીં થી ઇન્ટર્નશીપ આપો તમારી કંપનીમાં એવું
હા.. અ જે કંપનીવાળા અત્યારે જેવા બધા છે ને ફંક્શન થતા હોય ને તો પેલું એક્સપર્ટ ટોક આવતા હોય અને એવી રીતે જે કંપની સાથે એમનું એમઓયુ કરેલું હોય ને એ લોકો કરતા હોય છે, કે આમ એમને કરે કન્વિન્સ ઇન્ટર્નશીપ માટે, કંપનીઓ ઓફર કરતી હોય તો, પણ દોડશો બ દોડશો જેવા સ્ટુડન્ટ હોય તો, બધાનું તો ના કરી શકે.
હા, એજ તો, તો એમાં એવું બી થતું હશે ને કે કોઈ કે શોધી હશે ને એને નઈ મળી હોય કે, કંપની કંપની વાળા લેતા નઈ કે, અમે ઇન્ટર્ન્સ ને નહી લેતા તો પછી લોકો હેલ્પ કરે કે નહી?
હા, એવું કશું હવે જોઈએ, અમારો પેલો જ અનુભવ છે આવો હવે
હા હા બાકી તો સિનિયર્સ જોડે કોન્ટેક્ટ રાખવો પડે તો કઈક થાય.
વધારે તો એમાં પોતે જ શોધવાનું થાય છે.
હમ એજ અને એમાં જે લોકોનું ઓળખાણ હોય ને એ લોકો ફાઈ જાય.
હમ
કે ઓળખાણ હોય ને તો એ લોકો લઈ લે.
ઓળખાણ વગર કશું ચાલતું જ નહીં ને ઓળખાણ જોઈએ જ.
એજ તો જયારે મારે વેકેશનમાં હતી ને ત્યારે કહું બધા ના જ પાડતા તા. અને જે લોકો ઓળ ખાણ હતી ને એ લોકોને પહેલા બોલાઈ લેતા તા. બાકી બધા ને તો એવું જ કે કે ઇન્ટન્સ ને નઈ લેતા અમે એવું જ કે બધાને.
એ જ ચાલતું હોય છે બધે એટલે હવે શું કરીએ. જોઈએ અને તો આપડા એરિયામાં કંપની આઈટી કંપની ઓછી છે.
એજ દૂર જવું પડે.
દૂર જવું પડે. અને દૂર પછી કાં તો ત્યાં રેવાનું થાય કાં તો અપડાઉન કરવાનું થાય. તો બંનેમાં ખર્ચો એ વધી જાય. એક તો ઇન્ટર્નશીપમાં આપણને કશું મળવાનું નહી સામેથી. અમુક જ કંપની એવી હોય બહુ ઓછી કે જે સ્ટાઈફંડ આપતી હોય. બાકી તો આપડો ખર્ચો વધી જાય. અને બીજું કે થાકી જઈએ અપડાઉન હોય તો આખો દિવસ જતો રહે એમાંને એમાં.
હા આખો દિવસ જતો રહે ને પછી ઘેર આઈ એટલામાં તો ખઈને સુઈ જઈને પછી બીજા દિવસ જવાનું.
ચોવીસ કલાક તો હા ચોવીસ કલાક કામ જતા રહે. પોતાના માટે કશો ટાઈમ ના મળે. અને પછી એવો વિચાર આવે કે હારું ઇન્ટર્નશીપમાં જ આવું છે તો જોબમાં શું થશે.
હા સાચી વાત છે એવું જ થાય પણ.
નો કા લોડ બી એટલો હોય આપણને.
હમ મને એવું જ થતું તું.
એ છે. સારું ચાલ મને કોલ આવે છે તને કરું પછી થોડી વારમાં.
હા સારું.
સારું સારું.